બસ મજામાં તમે કેમ છો
બસ અમે પણ બી મજા મે બસ ઘરનું કામ
હા સારું સારું બ તમારે શોપિંગ થઈ રક્ષાબંધન ની
હ ચાલુ જ છે
અચ્છા તો શું તમે આવતી શું શોપિંગમાં શું
ઓનલાઈન ઓનલાઈન ઘેર બેઠા બેઠા બધું કરી અમે તો બહાર નહી જતા
અ્છા ઓનલાન મંગાવો છો તમે હા સારું શોપિંગો બહુ ફાયદા છે ખબર તમને
એટલ બધું ટાઈમ નહીં હોય ને ઘર બુ બધ બધા માણસ છે સાસુ સસરા નળદ ને છોકરા ને એના માટે બધું ઘર બેઠું ઓનલાઈન કરી દો ભલાબ કામ કે ગમે તે સીઝને પૈસા વધારે બી હ ઓછા બી હ આપણે ફાયદો પણ બ છે ને ગમે જે કોઈ દારો નુકસાન ભી છે એ બે
હા ઓનલાઈન શોપિંગ ના છે ફાયદા ને નુકસાન પણ એવું છે ઓ પણ છે ને વધારે હું ઓનલાઈન શોપિંગ જ કરું છું જેમ કે આપણે મારે કોઈ ઘરની વસ્તુ મંગાવી હોય ને એચનુંું સામાન કે મતલબ કઈ તો ઓનલાઈન સારું મળે છે ડિસ્કાઉન્ટ પણ આપ સારું મળી જાય છે. હા પણ એ છે, કેલા કપડાં ઓનલાઈન ઓછા મંગાવવા જોઈએ, કે તારી ક્વોલિટી છે, ને આપણને ઓનલાઈન ખબર ના પડે. એટલે કપડાં તો છે, ને આપણેે દુકાનથી જ મતલબ ખરીદ ખરીદવા જોઈએ, હકન હું પણ અમને રક્ષાબંધનની શોપિંગ કરવી છે, તો કપડાં તો હું મને દુકાનથી જ જોઈને.
મારે પણ એવું છે, હું કપડાંને નહીં કરતી બાકી બીજું બધું જ. કરું છું, કપડાં તો કેમ મારે જોઈને લાવવું પડે છે, ને એના માટે હું બહાર થી કરું દુકાન થી
આપણે જોઈને લાવીએ, ને તો આપણને ક્વોલિટીનું ખબર પડે અને બધી વસ્તુનું ખબર પડે. કેવી ક્વોલિટી છે, હા અને આપણે છે, ને ભાવ ભાવ. તલ પણ કરાય શકે.
કપડું જોઈને લઈએ આપણે ઓનલાઈન, શું છે, આપણે કોટન કહીને પે પોલસ્ટર જેવો ભોલ આવી જાય. ને પૈસા આપણે કોટન જેવા કોટન ના ભાવના લે,
એજ તો ઓ, ખબર નથી પડતું મતલબ આપડે બારગેનિંગ મતલબ ભાવતાલ પણ નહી કરાવી શકતા, હોય કે ઓનલાઈન માં. એ ભાવ કે એમાં જ આપણે ખરીદું, આપણે ઓનલાઈન શોપિંગમાં છે, ને આપણે વેઇટ પણ કરવું પડે કે બે દિવસ. ચાર દિવસ ત્યાં આવશે વસ્તુ ઓફલાઈન શોપિંગમાં કેવું છે, કે આપડે તો. દુકાનમાં ગયા ને લઈને આવી,
લઈને આવી ગયા ને બધી આપણે બધું આપણે જોવાને મળે કઈ રીત.
હા એમ એના એના કારણે છે, ને આપણને બહાર નીકળવા મળે એમ બધી. બેનપણીઓ જોડે આપણે બારે જઈએ એવાને ફરીએ.
ને આપણે એક વસ્તુ એક વસ્તુ લેવા જ. જેએ ને તો આપણે બીજી બી વસ્તુ ગમી જાય,
હા આપડે એમ દુકાન થી સામાન લઈએ નેતો આપડે એમ આપણને બધી વસ્તુ નવી નવી વેરાઈટી જોવા મળે. છે, ને આપણું મન પણ. હા મન એમ મન પણ ફ્રેશ થાય, બહાર ફરીને એમ બેન ભણીઓ સાથે જઈએ. ને તો સારું લાગે કે બધી બહેનપણીઓ સાથે ભેગી થઈને શોપિંગ કરે તો કેવું મજા આવે, એમ
મારે તો કેમ કે મા સાસુ સસરા બૂઢા છે, ને ને બીમાર ભીરે એમાં એના માટે હું વધારે બહાર નહી જતી. ખાલી તહેવાર, આપણે તહેવાર આવે છે, ને તો લુગડો માટે જાઉ છું, બધું ઘરનું કામ કરે ને મોભી. હું રાત્રે જાઉં છું, દિવસ મને ટાઈમ નહીં મળે. બધા સગા- સંબંધી આવે છે, નહીંને ખબર કાઢવા. એને ખબર કાઢવા આખા દિવસ મારે તો પેલું આવ્યો, પહેલું આવ્યો ચાલ્યું જ રહે એના માટે હું, બધું ઘરની વસ્તુ ઓનલાઈન જ મંગાવું, ગમે તે કંઈ ટ કંઈ ટાઈમ તો મારે નુકસાન બી આવે છે. ને કંઈ ટાઈમે આ બધું મારે ફાયદો પણ છે, લેક મને ટાઈમ નહીં થતો. ને એના માટે હું બધું ઓનલાઈન ભરું
હા સારું નાને ઓનલાઈનમાં એ તો છે જ કે આપને ઘરે બેસીને આપડે બહુ બધી વસ્તુ જોવા મળે છે અલગ અલગ પ્રકારની વસ્તુ જોવા મળે છે, એમ નવું નવી નવી વસ્તુ ઓનલાઈન જોવા મળે છે, આપણને
ભલે છોકરા માટે મારા માટે એવું બધું ઓનલાઈન કરી દ આઈ જાય સાચી વાત હા આ જાય આપણો ટાઈમ ભી બેસ્ટ ના થાય. આપણે બહાર ભી નઈ જવું પડે. બધું ઘર બેઠો આવી જાય બે ખુદમાં પૈસા કઢાવવા માટે નહીં નય પૈસામાં. ઓનલાઈનથી કરાઈ દઉ પૈસા બધા ઓ મોબાઈલથી આ નોકી દમ તો કર દઉ બાર, પણ ટાઈમ મલેને નહીં મુંઝાતી નહી.
હા ઓનલાઈન પેમેન્ટ પણ બહુ ચાલે છે, એ સારું કેવાય આપે. કેશ લઈને ના પડે એમ. સેફ્ટી રહે.
તો ઓનલાઈન તો હવે કેટલું. એટલું બધું છે, લોકોના વાસ્તે તો ઓનલાઈન બાપા કેવું સરળ થઈ ગયું છે. હવે ને ઓનલાઈન સારું બી છે મહત્વપૂર્ણ કહેવાય આપણા માટે
હા
બહુ ગમે તેટલી જાતની આપણે બીમારી ટેન્શન હોય તો ઓનલાઈન આપણે કરીએને તો દૂર ના કરી નાખે આપણો કે કેમ કે આપણે ટેન્શન આવી જાય કે બાપા મારે કેટલું દૂર જવાનું છે શું લઈને આવવાનું મંગાવવાનું છ તો આપણે મોબાઈલથી ઓનલાઈન કરે ને તો આવી જાય ભલે આપણે વિદેશથી વસ્તુઓ ઓનલાઈન કર તો ઘરે આવી જાય આપણે
હા ઓનલાન તમે હા જેમ કે તમે કીધું કે તમારા ઘર સ્ત્ર હા જેમ કે તમે કીધું કે તમારા સાસ સસરા ઉમરમાં છે બીમાર રહે છે તો તમે દવાઈ પણ એમની દવા મેડિસન પણ છે ને ઓનલાઈન મગાવી શકો છો હા એજ એ સારું કેહેવાય ને એવી રીતે જેમ કોઈ એકલા માણસ રહેતા હોય એ જેડ મને જે લોકો રહેેતા હોય ને એ લોકો કઈ પણ વસ્તુ ઓનલાઈન મંગાવી શકે છે હણાં તમે જુઓ ને બિકીિટ અને એવું કેટલું બધું ચાલે છે ઘરે બેઠા બેઠા તમે રાશન મંગાવી શકો છો ઘરનું
શાકભાજી તમને કઈ પણ જોતું હોય ને તો પ્લિંકડ ઇન્સ્ટા માર્ટ કરો ને તો તુરંત ઘરે આવી જાય છે દસ મિનિટમાં તો આપને આપી જ જાય છે હું તો એમ જ કરું છું એમને જો ને કે રસોઈ બનાવતા હોય ને કેમ અર્જન્ટ કઈ ટામેટું ના હોય કેમ બટ બટાકુ ના હોય તો તુરંત ઓનલાઈન મંગાવીએે ને તો તુરંત બે મિન્ટમાં તો આવી જાય છે તો એ સારું છે
ગામડા બી ઓનલાઈન ચાલુ ગયા હવે તો પહેલાં તો શહેરોમાં તો હમે તો ગામડામાં પણ ઓનલાઈન થઈ ગય એના માટે ઓનલાઈન તો બધું માટે કેવું આમ સરળ ખીલણો થઈ ગયો કે નાના નાના છોકરા બી બધા ઓનલાઈન કરતા હોય ને તમે નહી કે બાર જે ઓનને છોકરો પણ મોબાઈલથી ઓનલાઇન કર દો
હા એ જ તો એ વસ્તુ સાર છે કે ઓનલાઈન શોપિંગને ઓનલાઈન ઓનલાઈન પેમેન્ટ બધુ સારું કહેવાય એમ કે આપણનો ટાઈમ પણ બચે ને આપણને બધી ડિસ્કાઉન્ટ પણ મળે
ગમે ફાયદો પણ બ છે
પણ હા એજ પણ સાથે સાથે છે ને એને નુકસાન પણ છે કેમ કે જુઓ કોઈ પણ વસ્તુ આવે ક્વોલિટી સારી ના હોય તો પાછું એને રિટર્ન કરવાની ભેજા મારી એને ઘણી વાર છે ને ફ્રોડ પણ થતું હોય છે મતલબ
શું કહેશે ઓનલાઈન વાળ શું કહેશે આપણે ગમે તે વસ્તુ લઈ ને તો આપણે એવી ફાટેલી હોય એવું તો શું કેહેતા હોય તમે પેલા ખોલતા વખતે બધું આખું વિડીિયો ઉતારો તો હું તમારો માનીશ નહી તો ના આપણે ખોલતા ટમે કોઈ દ ભૂલી જઈએ
હા એ
એક વાર મારે એવું જ થયું તું એવું જ થયું તું મારા છોકરાને ખાલી આપણે બનિયાન મગાવી હતી ગરમીના દિવસ મેં બનિયાન મંગાવને છે બનિયાન સાથે ગાય તો બધું આ જૂનેલી ફાટેલીને અલગ અલગ કલર ન આવીઈ તો મેં વ વિડિયો ન ઉતારી ભૂલી હતી
હા
તો ચાલા પાછી નહી લીધી કે તમે વિડીયો કેમ નહીં ઉતારી ગ મને શું ખબર તો કે તરે ગમે એ જાતનો તમે ખોલો ને પાર્સલ તો તમે વિડીયો ઉતારો ને તો તમારરો પાછું લેવાય ન તો તમારે પાછું ના લેવાય પ ગમે છે જાતની તમારી વસ્તુ લાવો તમે તો હવે મને પડી ગઈ ન તો મેં ઓનલાઇન મંગાવૉ તો પાર્સલ ખોલું ને તો આખું પાર્સલ ખોલતા જય
તો આપણને ખુબ ધ્યાન પણ રાખવું જ પડે કેમ કે આજકાલ ફોડ બહુ થતું છે. કોઈ છે નીઓટીપી માંગી ને આપનુ આખું બેંક એકાઉન્ટ ખાલી
હા ને ઓટીપી ના અપાય ગમે તે જાતને આપણે ઓટીપી ના અપાય
આપણે જોવું આપણે ધ્યાન રાખવું પડે કે કોણ છે કોને આપણે ઓટીપી આપ એચ્યુલિ બધુ વસ્તુ નું આપણે ધ્યાન રાખવા જોઈએ
હાછી વાત હૈ
હા ઓટીપી
ના ના ગમે તેત નેમે નહી કેતા તમારા મોબાઈલ ઉપર ઓટીપી આપશો ના આપ ઓટીપી ઓટીપી હોય આપણે પિનકોડ નંબર હોવે ગમે જે આપને એકાઉન્ટ નંબર હોવે એ ના અપાય.
હા એ
એના માટે મને હવેથી ખબર પડી ને મારે નુકસાન થયું ને એના જથી હું બધું. ઓનલાઈન પાર્સલ મગાવું ને ખોલતા સમયે આખો વિડીયો ઉતારી દવં
હા એ સારું કેવાય આપણી પાસે વિડીઓ તો રહે આપે કહી શકીએ છીએ કે જો ત
હા વિડીયો ઉતારે તો એ લોકોને બી ખબર પડે કે ઉતારતા સમયે એવું નીકળ્યું હતું. ને પછી તો આપણે વિડીયો ના ઉતારીએ તો ના લે પાછો ને એને વિડીયો. ઉતારમે આપણે કેટલું બધું મગજમારી કરવી પડે વિડીયો ઉતારવું પડે ખોલવું પડે દેખવું પડે પાછું ના ગમે તો પાછું પેક કરવું પાછું જેમનું જેમ આપણે પેક બુક કરવું પડે પાછું.
હા એ તો જ છે હા
ને કેટલા ત્રણ દિવસ લાગે કે પાંચ દિવસ લાગે એવું. ભેજા મારી બી છે ઓનલાઈનથી
હા ભેજા મારી તો છે છે કેમકે કેટલા દિવસ લાગે છે.
પોતે જાયને જાતે જોઈને લઈ આવી જેટલી જોવે એટલી
હા.
ને ગમે તેટલી જાતની આપણી વસ્તુ બી જોવા મળે છે.
હ
ને તુરંત મળે છે આપણે ઓનલાઈન ઉપર આપણે મગજમારી તો છે ને
થોડી તો એમ તો નુકસાન પણ છે અને ફાયદા પણ છે. બંને વસ્તુ છે નુકસાન સાથે ફાયદા પણ છે.
સાચી વાત હ એના માટે અમને ઓનલાઈન તો અમે બધું. ગમે ગમે તે માણસને ઓનલાઈન તો કેવું થઈ ગયું નહી સરળ
હા અને કપડા એ બધા હોય લેતા આપડે દુકાન થીજ લેવાના. બ બધી ઘરની વસ્તુઓ છે ને જેમ ડેકોરેશનની આઈટમ છે ફ્લાવર કોટ કિચન નું સામાન છે એ બધું સારું આવે ઓનલાઈન આપડે એ બધું મંગાવી શકીએી હા સ્ટેન્ છે હા બધુ સારું આવે આપણે મંગા શકીએ
છોકરાને સ્કૂલનો પણ નિશાનનો બી ગમે તે આપણે મંગાવીએ ને બુક્સ હોય વેસ્ટ્રીબોક હોય. પેન હોય એવી બધું સારું આવે એમ તો ને એને આપણે ફાયદો પણ આમની ચીજ મંગાવાનો ફાયદો પણ છે આપણે
હા એ છે મતલબ આપણને વેરાયટી પણ મળે ને સારું મળી જાય છે.
સારું મળી જાય સાચી વાત.
એ જ તો આપડા ઉપર છે કે આપણે કેવી રીતે શોપિંગ કરીશું. હા આપણા ઉપર છે હા આપણે ધ્યાન રાખ તો આપડે ધ્યાન રાખવું પડે
હા હ તો બધું ઓનલાઈન કરતા સમયે આપણે બધું રીતનું આપણે ધ્યાન રાખવું પડે ગમે તે રીતે નંબર ના દબાય યાદ રાખીને બધું કરાય તો આપણ ઓનલાઈન સારું કહેવાય
એજતા
ચાલલો અમે મને બહુ મજા આવી તમારી સાથે વાત કરવાની બ ગમ શીખવા બી મળી છે કે ઓનલાઈન કઈ તરફથી વાપરવાનું હોય કઈ તરું કરવું પડે
મને મજા પણ આવી શીખવાનું મળી હો ચલે આપણે પાછી પાછા મળીએ કોલ કરીશ
ચા ચ